હલો
હલો હલો અવાજ આવે
હા આવે છે. તમારા માંથી નથી લાગતા તો મારામાંથી લાગે હે મારામાંથી નથી લાગતો તમારા માંથી લાગે હ હવે કેમ થતું કોઈ ખબર નહિ
હ મારે એમાં એવું હોય છે ઓલામાં એ અલગ હશેમ પણ આઈડી નંબર તમે યાજ નાયખાસે એમાં
તો ખબર નઈ આવે હું હોય હવે બીજું કયો ને નહીં
થયા
હું કરે કીસુડો
સો ગયા.
વરસાદ ને વરસાદ જો છાંટા છાટા આવે હે ક્યારેક ક્યારેક આવે બે બે ત્રણ ત્રણ મિનિટ આવે ને પછ પાછો હોય જાય
તમારે તો પણ બહુ વરસાદ થયો આ બાજુ મોકલો
હ હવે અમારે હાચી વાત છે જરૂર નથી વરસાદ ની હવે તો તમારે આવે તો થાય ને ગામ માં અર્ધામાં પૈડ્યો હે તમારે ન્યા નથી વરસાદ
અમાર આય ગાબડું પડી ગયું છે વરસાદમાં કાંઈ છે જ નહીં
તો બઉુ કેવાય બાકી ગામડાઓમાં એટલી એટલી વાર આવી ગયો આયા હ બાવ મારે હા ઇતો કઉ ગામડામાં પડીગ્યા ન્યા નથી બહુ કેવાય
આય છે જ નહી વરસાદ જ નથી.
તમારે રાજકોટમાં ઉપર ઢાંકી દીધું લાગે
આય દર વખતે ગાબડું જો હોય ખાડો જ હોય વરસાદ નમાં પછી આવશે ને તહી પૂરું આવશે તયે પૂરું
હા એક વાર ખબર ને આવું ત્યારે કેટલું કેટલું પાણી ભરાઈ ગયું હતું. ત્યાં પિયુષભાઈ એને મક્યું તું, તય વિડિયા બહુ બહુ મુક્યતા ત્યારે.
ઈ તો, ન્યા તો એટલું જ ભરાય છે, ઈ તો આખડી કલાક વરસાદ આવે એટલે એટલું જ પાણી થઈ છે, વૈશાલ
હા
ન્યા તો છે ને, થાય જ છે એમ. થૂ એ માંન્યા, એટલો રોડ ઉપર પાણી નો એટલો નિકાલ ન થાય ને.
હા એટલે થા થાવાનુંજ છે.
હવે એટલે વેલો થઈ જાય એમ, એક ધારો ચાલુ રે ને એટલે થઈ જાય. એમ તો ચાપ આ વખતે તો હાવ નથી, વરસાદજ નથી અમારે એટલો.
પ તોય એ હજી હારું હે નથી, પછી હજી તો ત્રણ ચા ત્રણ મહિના કાઢવાના હે હે.
ત્રણ, પણ અત્યારે ઘટે ઈ પાણી.
હા ઈ હાચી વ, તમાર પાસુ ઉપાધિ હોયને પાણીની કાયકતો. તમારો પાણી હજી એમ છે, કે આમ હવે ટાંકો આવેકે આમ આવવા માંડ્યું હા. બાકી તો અહીયા અમે એક વાર આવ્યા હતા. આ એક વાર આવ્યા અત્યારે ખબર ને.
ઈજ વરસે એક અમાર ભારી લાઈગુ ઓહે.
હા બાકી તો કેટલો કેટલો ભાગ થયાતો, તે ઘણી જગ્યાએ હજી એમજ છે, અઠવાડિયા અઠવાડિયા ના આવે.
એમાં તઈ અમારે શે ને, કોર્પોરેશનનું પાણી ન આવતું.
હા
જે નગરપાલિકા નું ના આવેને, એનું આવતું, બોર માંથી જેટલું પૂરું થાય એટલુંજ. કરવાનું એમ, પસી બોર મા છે ને અમારે મોટર અંદર હલવાઈ ગઈ શે, બોર ઊંડો હે, એમાં પાણી ખૂટ તુંજ નથી, ને ચોવીસ કલાક ચાલુ રહેતી, મોટર.
હમ્મ
એ એમ કેને કે, લગભગ કલાક બંધ હોય તો, ચોવી કલાકમાં બે કલાક બંધ હોય તો, નહ તરી બંધજ ન રહેતી મોટર. પશી હું થઈ શે તો ઈ, અંદરથીજ અંદરજ મોટર ઉતરી ગઈ બોર માં.
હા
તો હવે હલવાઈ ગઈ શે તો, કોઈ વા નીકળતી જ નથી બધું કર્યું તો એ.
અંગવાયે ઊંધુંય કેટલું હોય, બાપને એમાં.
એમતો ઈ બોર તો ઘણોઇ ઊંડો હશે, એમાંથી એટલે આખેય એમાં ટાઉનશીપને આખું એમાંથીજ પૂરું થાતુ.
તો તો ઈ કેટલો ઊંડો હોય ગયો.
એટલે ચોવી કલાક ચાલુ રેતીને, ઓલું હું પસી બંધ કરવાન ચાલુ કરવાવામાં નમ તેણે હુ ઓલો મોટર નેઈ ઝટકા લાગતા હોય, એની હિસાબે કાંઈ ખરાબ થયું ઓય શે ને, બોલ બોલ ઓલું કય શે, તો ઉતરી ગઈ મોટર શેને અંદર. એટલે ઈ ખૂટવાણો પસી નગરપાલિકાની ઈ બાને પાણી આવી ગય શે, હવે એટલે અમારો વાંધો નથી એમ. ટાકા નખવા પડે પણ ઘટતું નથી. ક્યારેક ટાકો મોડો આવ્યો હોય, કઈક ટાક તો મોડો આવ્યો હોયને, તો બપરે કે હાંજે, એમ કા એક દિવસ રહેવું પડે, પણ એટલો તો હમારે બધાએ સ્ટોક પડ્યોજ હોય, એમ પેલા બધાએ બેરલો લઈ લીધાશે, એટલે ભરીને રાખ્યા હશે, નો હોય તો કઈક કઈમ આવે એમ. એટલે બધા એ રેખાશે, તે વાંધો નથ આવતો એમ.
નઈ આવરી કણક અચાનક નું ઓલું થાય ને.
અ હોય કે ન હોય, ક્યારેક કેવું થાય, જો વટાણે તોમ રાખેકે લાઈટ કઈક હોય. આવુ પવનને એવુ બહુ હોય તો લાઈટ. કપાઈ જાય તો કઈ તરત તો ચડે નહી ને પાણી એમ ઉપર એ નહીને ખાલી થઈ ગયું તો એટલે હવે એમ બધા રાખે પાણી એટલે એમ વાંધો ના આવે પણ તે તમે આવ્યા ને ત્યારે હતું એવું નથી કઈ અત્યારે એમનમ હાલ છે એટલે વાંધો નથી આવતો
તો પીવાનું ને ઓલું બે એક જ હોય કે આમ
પીવા એ તો જ પીવે એ બધા એક જ હોય પણ ભાવે તો પણ બધા એ ફિલ્ટર જ ફીટ કરાવવા છે એમ તો
હા અમારા ઈ જ વાંધો આવે અમે પણ બોટલ જ લઈ લે હ કઈ ઉપાઘી જ નઈ
અમારે બોટલે પૂરું નથી થતું
પણ તમારે ન નથ થતું
બોટલે થોડું એકાત્ર બોટલ આવે એમ તો જોતી હોય કાયમ દઈ છે પણ બોટલો એવ ઓલું કરીએ તો કેવડું થાય.
તો પણ તમારે રોજ જોયાને અમારે તો ચાર. એ કડી વયજાય તોય વાંધો ના આવે કેમ કે જો બપોર ઉધી તો અમે બપોર ઉધી તો. હલો કે કોઈ બે માંથી એક કે ન હોય બો પર પછી હાલો હું હોય પછી આ તો આખો દી ન હોય હ એટલે એટલું જ પાણી. કઈ જોયા નહી ખાલી આપડે જમવાનું. હા ને જમવાનું બનાવી એમાં જતું હોય બીજામાં તો કઈ ન ઓલું હોય.
અમારે ચોવી કલાક હું હોય રસોઈમાં. પસી ક્રિસભાઈ હોય એ પછી પીવું હોય એ બે કૂટડા.
ને ભરે આખો ગ્લાસ હા એતો ક એવું થાય.
એક રમત કરવી હોય એટલે એનું ન કનકી ન હોય એમ એટલે એ એનું એ ચાલુ જ રિયે પસી અમારે હાલતા લીંબુ સરરબત ને આને તેને હવે ચાલુ જ હોય એનું બનાવવાનું એટલે એમ પાણી બગાડતો હોય.
તે ડોવન બોટલ
થાતો પોરો વીસ રૂપિયા.
હા તો એ બધામાં હરખી જ આવે પણ તોય ત્રીસ દિ આપડે ગણએ તો ઈ છસો રૂપિયા થાય ને. એવા દર મહિને એટલે એના કરતા તો તમારે ફીલતર નાખી દેવું હારુ એક વાર માં પતી જાય.
એટલે જ ને એક વાર માં પતી જાય અને જોઈએ તે ઉપાધિ તો નહી. અમારે ફિલ્ટર તો એ હતું જ હતું જ ફિલ્ટર. પણ ખોટકાઈ ગયું હતું તઈ અમારા તમે આવયા ને તી પછી અમના ઓલું. કેવું આપડે પાણી નું સોલ્ટે ચાલતો.
હા.
એટલે ઉપરથી જ પ્રેશર નો હોય એટલે અહીથી એર આવી જાય. રેગ્યુલર ઓલું ચાલુ ના હોય એટલે એર આવે ને ઓલું. પાણી આવે તે પછી ધીમું આવતું એક કલાય કે એક ગાગર ભરાતી તે અમારે હાંજે દરરોજ. દર દરરોજ હાંજે એક કલાક પાણી આપતા.
હા.
તેમાં એક ગાગર થી ઉપર ઉપર થોડુંક થાય હાંડો એ નો ભરાય કલાકમાં.
હમ.
તો મેં કીધું કે આ ને શે ને હમું કરાવી લયે મોટર ઓલી થઈ ગઈ હે તો.
હ
તો યકે હા મોટર બદલા ઓલા ને કીધું ને તો કે ના કે તમારે. કે આ મોટરમાં ઈ કે. નહીં હાલે ને એટલાનો ખર્ચો થાય ને એટલાથી રેવા દીધું ને પછી બોટલ લેતા તો કેય. મોટર હમી કરાવી એમ આઈ કે. એનાથી તો આ લેવું સારી પાણીની બોટલ. તો પણ શિયાળો તો એટલે નો જોયા ને એટલે તહીયા હાલતું.
હમ્મ
પણ હવે તો પછી નો હાલે ને.
હા, તો ચોમાહમાં એમ જ થાય ચોમાહમાં જેટલું પાણી પીએ એટલું નીકળી જાય.
અને જેટલું પાણી મહેમાન આવે તોરે શ ઓલું રાખવું જ પડે સ્ટોક બુધવારે રવિવાર બુધવાર રવિવાર મારે સ્ટોક રાખવો. પડે આલતા માર કોક આવી જાય તો કઈ નક્કી ન હોય.
હા. ને એમાં વાળી આપડે એકાત્રે બોટલ લેતા હોય ન મે એમા આવ્યા હોય, ન હોય ક્યાં લેવા જવુ પછી પા
હ એ એક તકલીફ થઈ ને ઈ તકલીફ પડે અમારે એટલે જ કરવું પડે એટલે જ હવે લે લેવાનુ કૈત છે.
હા એ એક વાર માં એ પાંચ છ હાજાર ન આવી જ તો જઈ છે. એક વારમા ખર્ચા બેવ ખર્ચો બીજું શું હોય.
ત્રણસો ત્રણસો ઉપર ન પાણી હોય છે, મહિને તો બિલ થોડું હોય એમાં ત્રણસો રૂપિયા આવે.
હા
બસ એવું થાય જો લીપ અમારે ખરાબ હોય, ને તો કઈક દેવાઈ ન આવે તો કઈ આપણા થી થોડી બોટલ ચડે
ને ઈ જ વાંધ તો હ અમારે તો ઈ સારુ હે
સાાવ્યા હંજ
હા તો હાાઈ જુદી પછી ન્યા ન્યા થોડી રખાય તો કવ
એ તો પૈડી તો રહી રાખવી હોય તો મારે પૈડી રેશે એમે વાંધો નથી. પડી રએ કોઈ લેઈ નહ પણ ચડાવી તો ખરી ને છ માળ બુંધી ચડાવવું કેમ
ઈદગા
થઠાકીને એવા હોય એટલે ન ઓલું થાય, એમ
પાણી પૂરું થઈ ગયું હોય તો ન્યા્યાં થોડી ને કઈ આખો દી રાખવાનુંને એમ વાત
ગાગર ભરવા જ ગાગર ભરવા જ આવી તોય ઉપાધિ થાય પછી ચડવામા
હા લીપચાલુ ન હોય.
એટલે ઓલું ફિલ્ટર હોય ને તો વાંધો ન આવે આ થાકી જવાય છે. એટલે નાથી તો ફિલ્ટર હોય ને ઉપાિ નાવેજ ક લઈ લેવું છે, હું તો લઈ લ ત હુ ખાલી હમુ કરાવી લ્યો પેલો પંદરસો બે હજાર જોઈએ. કેટલું વાલી જાત તો ન માિના થ શિયાળો તો તે કવે બસો રૂપિયા જોઈએ.
બસો રૂપિયાની પાસે એ ને હ હ ઉનાળામાં બસ સંજગ પછી.
કોક આવે બુધવારે મારે સ્ટોક બુધવારેને રવિવાર જો રવવાર આખો દી ક્ર્રીસ હોય.
હા
અને બુધવારે કોઈક કોક આવતું હોય તો કઈ નક્કી ન હોય એમ તો તહી મારે સ્ટોક રાખવો પડે હ બુધવારે હુ. પિયુષ ની રજા હોય ને બુધવાર બધા બુધવાર જ રજા હોય તો કઈ કોક આવ હોય કઈક આપણેે ગયા હોય તો એટલું નો પણ જોઈએ તો ખોર બુધવારે પાણી આખો પરવૃધિ તો હોય જ એમ એટલે ન ઓલો થાય એટલે ફિલ્ટર હોય ને તો ઉપાધિ ન આવે એમ તો પાણી નથી. તો નની રાજ અમારો ત્યારે હવે. પરસ જ અમારેવા બહુ કાઢવા પેડાા આવે નથી વાંધો
એ બાપી કાઢવા પડે ખબર હે ક્યાંક ક્યાંક આજી અઠવાડિય અઠવાડિે આોજગ એમાં એમ જ થઈે અઠવાડિયું અઠવાડિયુ થઈ જાય તો એ પાણી ન આવતુ
હ
આમાં મામા ને એઈ કેતા હોય ને અઠવાડિયા અઠવાડિયા પાણી પછી બધા એ ભરવા જતા. હોય બીજુ ત શું કરે ફેર લેતા હોય, પછી.
પણ ત્યાં તો બધા જણ ભરી આવી દે
હ ભરી આવી તો દે પછી ન હોય ત્યાં જઉં ત્યાં અમે હું જાતી ત ખબર છે હા.
તનુ આંહે આપડે બધા એપાર્ટમેન્ટમાં રેહતા હોય એને
હાચી વાત છે એને કેમ ભેગુંઈ કરવું અમારે એમ છે પાણીની કઈ ઉપાદી નથી પાણી રોજે આવે જેટલું જોતું હોય એટલું પણ ક્ષારવાળું આવે એમ કે હાવ મોરું આવે ક્ષારવાળુ આવે એમ. એન થી જ બાપા માર વાળ ને આના તો ટકલો હતો તેથી હાવ ટકલો થવા મૈન્ડુ સે. તેવા વાળ તો બહું બહુ ઉતરે, હમ્મ.
કરે તો બધાય વાર સે.
હ પર ઈને વારસાગત છે આપડે થોડ વારસાગત છે. એને એટલા ઉતર્યા આમ ખાલી હાથમાં આવડે આમ હાથ ફેરવો ને ત્યાં તો વાળ
એ ઉતરે જ છે. અત્યારે અમારે એવાજ ઉતરે હે.
ઈ આપડે આ પાણી ના હિસાબે બીજું કઈ નઈ.
પાણી ને વાતાવરણ અત્યારે હોય. અત્યારે બોઉ ઉતરે ને તો વાતર હમ.
ખાવા પીવામાં આપડા થતા હોય.
એનેય હોય અમારે એટલું ન હોય પણ ખાવા પીવામાં ને આ લોક કે બાર તો ઓછું જ ખાવાનું હોય પણ વધુ છે ને આ વાળ તો વાતાવરણને પાણી બે ના હિસાબે થાય છે.
ઈજ અમાર પાણી ક્ષારવાળું એટલે હા વચમાં તો એવું ક્ષારવાળું થઈ ગયું હતું ને આમ પાણી ટીપુ ન્યા ને ન્યા પયડું રહ્યું હોય ને આપડે કેથે ન લૂછાણુ હોયને તો ન્યાં સફેદ-સફેદ ડાગો થઈ જ ગયો હોય.
હ અ એટલો બધે
તો ઓ બોઉ બોઉ હાવ પછી ડાગા પાછા જાય ને એટલું ક્ષારવાળું આમ થઈ ગયું હતું. તો એનાથી પછી આપડે નાહય ને માથા ધોયને એટલે પછી વાળ ઓલા થાવાના જ છે.
હા એ તો થાય જ પછી પણ હવે તમારા હારો વરસાદ થઈ ગયો એટલે વાંધો નો આવે.
હા તઈ તો કઉ કે ચોમાહું આવી ગયું ને એટલે અવે વાંધો નહી આવે અવે દાર ને એવા ભરાય એટલે વાંધો નો આવે. હ અત્યારે જો વરસાદ આપવાનો ટાઈમ થયો. હવે તો હજી હમણાં જ કપાઈ જાહૈ.
એ તો એની રીતે કપાય જ છે. બા એ ઓટોમેટિક કે જે એની મિનીટ જ છે એટલે કપાય જ જાય.
હા આપડે એમ સટિંગ કરેલું હોય ને.
એ બોઉ અમારે એમ જ છે. વાળ ઉતરે એટલે મારે જ ના ઉતરે